હા અવાજ આવે જ છે.
હા આવે છે. તો આજે આપડે પર્યાવરણ આ આ પર્યાવ વૃક્ષારોપણ વિશે વાત કરીએ બરોબર? અને પાણી બચાવાની જરૂરિયાતો.
ઓકે આપડે એના વિષયમાં વાત કરીએ.
હા તો તમારા માટે શું કેવું છે વૃક્ષારોપણ માટે?
મારા માથે તો આપડે વિચારી કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. બરાબર તો વૃક્ષો આપે જેટલા વધારે વાવશું એટલું સારું છે. કેમ કે આપડે જે હેના આવનારા સમયમાં આપણને જ ફાયદો થવાનો છે.
હા એ વાત તો છે જ તમારે સાચી વાત છે. કે આવનારા સમયમાં આપને જ ફાયદો થવાનો છે વૃક્ષો વાવવાથી. અને હવે તો ઘણા લોકો વૃક્ષો પ્રત્યે જાગૃત થયા છે એમ આપડે કે કે કહેતા હોય છે. પણ મને તો નથી લાગતું એનું કારણ એ છે કે હવે વૃક્ષારોપણ આવે ને એ દિવસે ઘણા લોકો વૃક્ષો વાવે છે અને બધા કાર્યક્રમો કરે છે. અને પણ પછી હેને બીજા દિવસે તો એ વૃક્ષની જોડે કચરો નાખી જતા હોય છે. અને પછી એને સરખી રીતે પાણી પણ નથી આપતા હોતા અને આવી રીતે બધું કરતા હોય છે. તો ઓમ એક રીતે જોવા જઈએ તો આપણે વૃક્ષો વાવાનો કોઈ ફાયદો જ નહીં ને. તો પછી ત
ના એમ તો કઈ ફાયદો જ નથી ને હવે શું હોય આપડે જે રોડ હોય તેની બંને સાઇડ માનતા હોય છે બરાબર. તો પછી એવું થતું હોય કે જે હ ગોડની જે કિનારીમાં હોય જેમ વાયેલા હોય ને ઝાડ તેના પર સાધન ફેરવી દેતા હોય અને એમ કરી કરીને થોડી થોડું થોડું કરી એ જે છોડ જેમ વાયલો એ પછી બળી પણ જતો હોય છે. એવું થતું હોય છે. તો
ઓમ તો એને મેસેજ શું કરું જોઈએ જો તમારી ઈચ્છા જ હોય કે તમે છે ને બધું સારી રીતે કરવું છે. પછી એમ પણ કરી શકાય કે એની જાળી પણ આવતી હોય છે. તમે જાળી બાંધી દોતો તો એને એટલું બધું કાઈ નુકસાન. નથી થતું તો. આવું બધું કરવું જોઈએ. માર્યા પછી.
હા એ વાત તો તમારી સાચી જ છે. અને વૃક્ષો વાવ્યા પછી આપડે એ જાળીનું વાત તો બરોબર ખાલી જાળીથી કાઈ મહ મહત્વ ના હોય. આપણે એને રેગ્યુલર પાણી આપવું જોઈએ, ખાતર આપવું જોઈએ. અને એની સંભાળ કરવી જોઈએ કે કોઈ જીવાત પડી જાય તો એને એને શું કેવાય જે દવા આવતી હોય એ પણ એનો પણ છંટકાવ કરવો જોઈએ આપડે.
અત્યારે શું છે જો આપડે ખાલી સાચવીએ ને એમને અમજ. તો શું બોલિંગ કીનારીમાં હમ માટી હોય કે અમુક લોકો એવા પણ હોય કચરો નાખી જતા હોય ને એ બધું કરતા હોય. તો એનાથી શું બધું ખાતર એમને એમ પણ બનતું હોય છે. તો અમુક તમે જોયું હશે કે અમુક જે ઝાડ છે ને એ એમને એમ ઉગતા હોય. ને એટલા ઊંચા થઈ જતા હોય ને તો એને કશું પાણી પણ નાખતા ના હોય. કંઈ ના કરતા જો આપડે અમુક વખત ખાતર પણ નાખીન બધું કરીયે કશું થતું નથી એટલે એવું પણ થ તું હોય છે ઘેટલી વાર.
હા એ વાત તો તમારી સાચી જ છે એટલે મૂળ આપડે એમાંય છે શું કારણ હોય શકે કે જો એક તો જમીનમાં કોઈ પોષક તત્વો એવા ના હોય કે પછી જમીનમાં જેમ કે હવે ઊંધૈન એવું બધું હોય તો એ મૂડીને મોટર ના થવા દેતી હોય ઉંધઈ ખાઈ જતી હો મૂળને. એના કારણે કદાચ મોટા ના થતા હોય ન વૃક્ષો ને બધું.
એ એવું પણ થતું હોયને પાણી નીમ પાણી માં એવું જ થતું હોય કે પાણી અસર હું કે પાણી ઓછું મળતું હોય અમુક વખત હવે કેવું છે બરાબર. તો એટલો બધ વરસાદ પણ સારો એવ થતો નથી તો જો વરસાદ નું પાણી એવું સારું એવું મ મળેલું હોય ને જાડને તોએ વ વરસ સુધી પણ એને વૃક્ષને કઈ થતું નથી તો વરસાદનું પાણી ઓમ સારું કેહેવાય બ બધા કરતા.
હા તો તમારા માટે વરસાદ ન પાણી છેના કારણે સારું કેહેવાય. એવું તો શું
તો અમે વવ વાયલા છે ને ઝાડ બરાબર તો એ અમે પાણી નાખતા તાન કશું નતુ થતું. અતા પણ આવતા નતા નવાનું ક્યાય ન ખાલી એજ મમ માણસ અઠવાડિયામ ઝાડના પત્તા આઈ ગ્યા બ બધું થઈ ગ્યું. અને હરખું જ થઈ ગયું જાણવુ મોટું મસ્ત. એટલે આવું છે ધૂમમાં વરસાદનું પાણી થોડું અલગ હોય છે. મતલબ ના આપડે નાખીએ છીએ ને ઉપર ડાયરેક્ટ જે આવતું હોય પત્તા ઉપર થઈને આવતું હોયને ડાયરેક્ટ એટલે.
હા. તો કદાચ એનું કારણ પેલું તો નહી હોયન જે આપડે ખબર હે વાત કરતાતા કે કાર્બન ડાયોક્સ સાઈડને બધા વાયુ હોય તે વાયુ હવામાં હોય તો એના કારણે પાણી ભેગા પડેને ફરીથી નીચે આવતા હોય કે જે ઉપરના વાયુ મતલબ કે એ પોષક દ્રવ્ય નું જ કામ કરી સ કરતા હોય તો.
હવે તો એવું પણ હોઈ શકે નહીં તો શું ખેતી ની અંદર બધી જગ્યાએ પાણીનો ઉપયોગ વધારે થતો હોય. તો પાણીનો ઉપયોગ થોડો ઓછો થાય તો એવું બંધ કરવું જોઈએ.
હા અને પાછું કે હવે જોવા જઈએ આપડે તો બરોબર કે પાણી તો વ
હલો અવાજ આવે છે.
હાલો.
હા હલો હલો આવે છે આવે છે.
હા તો હવે હું શું કેતો હતો કે
પાણી વિશે.
હા પાણી વિશે તો એમ કેતો કે પ આપડે જે પાણી જે બએ દુર પયોગ કરતા હોય કે તો એની જગ્યાએ હવે આરોનું જ પાણી લઈ લઈએ આપણે બરોબર આરોના પાણી હોય ને આરો નું હોય કા પછી એસી માંથી જે પાણી નીકળે છે ને તમને ખબર જ હશે
હા
તો એ પાણી વૃક્ષો માટે બહુ ખૂબ જ સારું હોય છે કારણ કે એક રીતે એસીનું પાણી હોય ને તો એ વરાળો હોય ને જે બહારના વાતાવરણ ભે તો એના કર એનામાંથી જ બનેલી હોય એટલે વરસાદના પાણી જેટલું જ પાવરફુલ હોય મતલબ એટલું જ પાણી છે મતલબ કે શું કહેવાય ફાયદો એટલો થતો હોય એના કારણે વૃક્ષો ને બધા વધારે વધે છે એસી નું પાણી નાખવાથી જે આ આપણે રેગ્યુલર પાણી નાખીએ ને એનાથી
વરસાદ એવી રીતે જ આવતું હોય ને તો ધારો કે આપણા વિસ્તારમાં જે બફારો હોય છે ત્યારે હમ જોઈતા હસું વરસાદ પણ ત્યારે જ આપણને આવતું હોય છે તો જે કહેવાય કે બાષ્પ વાળું વાતાવરણ હોય તો સારું જ કેવાતું હશે
હા એટલે જ અને પાછો કે હવે તો પાણી નો દુરુપયોગ કેટલો વધી ગયો છે પાછો
હા એ તો વાત સાચી છે ને ખાસ કરીને ખેતી ની અંદર જે પેલું આવ્યું છે ને સગવડ તે ખાલી એક ટપકું પાણી આવે કહેવાય ને ટપક સિંચાઈ પદ્ધતિ હા તો એનો ઉપયોગ જો વધારે કરે તો પાણી નો બગાડ થોડો ઓછો થાય
હા એ વાત તો છે અને એના કરતા પછી શું કે ખેડૂતોને બધું આવી રીતે થયું પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જગ્યાએ ને ડાયરેક્ટ બોરવેલ માંથી પાણી મૂકી દે છે તો એના કારણે કેટલીક જગ્યા પર પાણી વધારે થઈ જાય તો એ જગ્યાએ પાક બળી જાય છે અને કેટલી જગ્યાએ પાણી ના પહોચે તો એના કારણે પાક બળી જતો હોય છે એને કારણે આવી રીતે પહેલાના જમાનામાં હેને પાક સા સારો થતો નતો અને હવે તો આ જે પદ્ધતિઓ આવી ગઈ છે ને ફુવારા પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ તો એ એમાં કેવું હોય છે કે ડાયરેક્ટ જે છોડ તો વાવ્યો ને આપણે બીજ તો એ બીજની મતલબ કે એ બીજ ઉપર જ પાણી પડતું હોય ટપક સિંચાઈ થી એના કારણે ત્યાં છોડનું છોડ હોય તો છોડના મૂળમાં જ પાણી પડે આખો દિવસ ચાલુ રહે એના કારણે પાણી છોડને વધારે પણ ના થાય અને મળ જરૂરી માત્રા મા મળી પણ રહે
હા એ તો વાત સાચી જ છે ને એટલે એ તો બધું કરવું જ જોઈએ તો એનાથી શું થાય કે આપડે જ ફાયદો છે બીજું કાઈ નહી એના પાણી જો ઓછું બગડે તો આપડે ભવિષ્યમાં કામ આવે અને પાછું અમુક તો એવું પણ થતું હોય કે જે ઘરની અંદરને બધા પાણી નુ જે લી કેજ હોય બધા હરખું પણ નથી કરાવતા તો આમ બધું થોડું હરકુ કરાવાની જરૂર હોય અને અમુક દિન તો ફોનમાં જોતા જોતા પણ પાણી મવાપરતા હોય પાણી એમને જતું હોય આમ બજ તો ઉપયોગ થોડો ઓછું કરવાની જરૂર છે જેથી કરીને પાણી ઓછું બગડે. વરસાદી પાણી ને સંગ્રહ જેટલો થાય એટલો વધાર કરવાની જરૂર છે.
હા એ વાત તો તમારી સાચી જ છે કે વરસાદી પાણીનો સંગ્રહ જેટલો બને એટલો સૌથી વધારે કરીએ તો એ આપડા માટે ખૂબ જ સારું રહે છે. અને પાછું કે એનાથી આપણને હમાં જોવા જઈએ તો ઘણી વાર પહેલાના હવે તો એવું નથી કે પહેલા જે કેવું હતું કે વર તમારે ગરમી ઉનાળું પડતી હોય ને એના કારણે તમને ઉનાળામાં અળાઈઓને એવું બધું થતું હોય છે તો એ બધું પછી તમે જો આ શું કેવાય કે વરસાદ ના પાણી ના આવ ને તમે વરસાદમાં તો એના કારણે એ પણ તમને મટી જતું હોય છે ઠંડક એ પાણી જેવું હોય છે ગુણકારી હવે શું હોય છે એ તો ખબર નહીં પણ આટલું બધું ગુણ ગુણકારી હોય છે.
હા એ તો વાત સાચી એવું મેં સાંભળ્યું છે અને પાછું આની બ-બચાવ ખાલી આપડું એકલાનું નથી એસ સરકાર નું કામ નથી મતલબ. એ આપડે બધા જ વ્યક્તિ નું કામ છે બરાબર. નેમ તો એમતા હો કે જો આપડ પાણી ની જો તકલીફ હોય તો સરકાર છે ને આપડે એમને વોટ આપ્યા છે તો એ બધું કરશે આયોજન એનું. અને જો આયોજન નહી કરે તો આપડે સરકારને બદલી દેસું પણ એની એમ નથી સમજતા કે આપડે બધા પાણી વધારે વાપરી છે ખોટા પ્રમાણમાં. તેનું બધું ઓછું કરીએ એવું તો જાતું જ નથી.
હા, એટલેજ ને. એવું તોઈ કશું કરતું જ નથી અને પાછું હવે તો મેં તો કક એવું સાંભળ્યું છે કે વર સાત જે પડે છે ને તો એ અમુક નક્ષત્રો હોય છે તો કે કો મગા નક્ષત્રમાં કાડે ને તો એ પાણી ગંગા જળ બરાબર હોય છે. તો એ પાણીમાં કોઈ કીડા ના પડેને કશું ના થાય તમે કોઈ એક બોટલ માં ભરી ના રાખી દો ને તો. આવું મેં સાંભળ્યું હતું બરોબર તો મેં આવું કર્યું પણ ખરું કે એ પાણી ને એક બોટ લમાં ભરી ના રાખ્યું તો હજી પણ એ બોટલમાં કીડા પણ નથી પડ્યા કશું ન થી થઈ જયારે ઓમ સાદું પાણી ભરીને રાખ ખે ને ને આપડે તો બોટલમાં કીડા ને એવું બધું પડે છે.
હા એટ મત સાચચી એવું મેં પણ સાંભળ્યું છે એવું થતું જ હોય છે. જે યુ પાણી આમ સારા માટે ની ઈ બધું પિયે તો બીમારીની બધી જે થયેલી હોય ને બધા આપણ ને એના નો હમ્મ રાહત મળતી હોય છે એવું પણ થાતું હોય છે.
હા એટલેજ ને આવું બધું મેં સાંભળ્યું છે હવે એટલે આમ તો મને નતો પેલા ખબર પણ આવી રીતે મેં ટ્રાય કરી જોયુંને તો આવી રીતે થયું ઓમ રેગ્યુલર વગન જે મગા નક્ષત્ર સિવાયના બીજા નક્ષત્રોમાં જેવ વરસાદ પડ્યો અને એ વરસાદનું પાણી ભરું અને પછી આયરું પાણી ભરું તો બેમાં આવી રીતે અમને આટલો બધો ફેર જોવા મળ્યો કે આ પાણી જે માં ભરેલું હતું ને એ પાણી હજી સુધી અમાર જોડે એમ ને એમ છે બગડ્યું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે આ પાણી ગંગા ન જળ બરાબર કહેવાય.
હા એ તો વાત સાચી
હા તો પછી અને હવે જે દુરુપયોગ વધી રહ્યો છે પાણીનો અને આ તહેવારોને એમાં ખાસ કરીને ગણેશ ચતુર્થીમાં જે પ્લાસ્ટિકની પેલી પીવીસીની મૂર્તિઓ હોય છે ગણેશજીની બનાવે છે. તે મૂર્તિઓ બધા જે વિસર્જન ટાઈમે પાણીમાં મતલબ કે, પધરાવે છે તો પછી એ વખતે પાણી કેટલું દૂષિત થાય છે તો એની જગ્યાએ લોક કો પીવીસીની જગ્યાએ માટીની મૂર્તિનો ઉપયોગ કરે તો સારું ને એક રીત જોવા જઈએ તો આપણે એ પણ એનાથી પણ પાણી બચાવી શકીએ આપણે
અને આપણે જો પાણી બચાવશુંને તો આમ સારું જ છે એમ ભવિષ્યમાં પણ એ બધું આપણા માટે જ ફાયદો છે. નય તો પછી એન આપણી આવનારી પેઢીને પણ તકલીફ થવાની જ છે પાછળ જતા અહીયા પણ બધા જ લોકો એટલું બધું પાણીનો ઉપયોગ કરતા હોયન અમુક તો હાવ ખોટો ઉપયોગ કરતા હોય કે સવારે જ પાણી ઢોળાય સાંજે પાણી ઢોળાય સાફ સફાયમાં એમાં પણ પાણી બગાડતા હોય છે બઉ જ, બધું શું કેવાય